તો ભાઈ બંધ-
બસ શાંતિ. તમે કેમ છો?
બસ ચલીય રાખે છે. થોડુંક કામ નો હ. બોજ થડો વધી ગયો છે, તો વિચારો છો કે કઈક ફરવા નીકળી જાવ.
શું વાત કરો છો? તમે કામ નો બોજ વધી જય તો ફરવા નીકળી જવાનો વિચારો છો?
થોડું અ મગજ ફ્રેશ થઈ જાયને યાર. થોડી શાંતિ મળે, મગજને કામના છે બોજ મળે છે. દરરોજ સવારે જઈએ કામ આવતું હોય છે.
એટલે આવું રૂટીન થઈ જાય. ચેન્જ થવું જો બું
થોડી જેમ કે અઠવાડિયામાં એક દિવસ કેમ શાંતિ મળે? એવી રીતના અ થોડું મતલબ છ આઠ મહિના કામ કર્યું છે. એક વર્ષ તો થોડું બહુ બહાર વેકેશન વેકેશન કરવા જઈએ, તો થોડી મગજને શાંતિ રહીએ. એટલે આરામ ફેમિલીને ભી ટાઈમ આપી શકીએ. એન્ડ મગજ ભી આપણું એટલું પેલું ના થાય.
સાચી વાત છે. તો પછી શું વિચારો, શું પ્લાન કરો? ક્યાં જવાનું વિચારો.
એજ વિચારું છું કે હમણાં જો વરસાદનો માહોલ છે, તો હમણાં નીકળવું સારું રહી કે થોડી પર હું રાહ જોઈ જાઉં.
કેટલા દિવસ માટે પ્લાન છે તમારો?
મારો પ્લાન તો અઠવાડિયા દસ દિવસ અઠવાડિયાનો પ્લાન તો મિનિમમ રાખવો જ છે મારે.
અઠવાડિયાનો પ્લાન રાખો છે. તો પછી બે ત્રણ દિવસ રોકાઈ જ થોડી વરસાદની આગાહી મને લાગી રહી છે. એ થોડું ઓછું થાયને પછી તમને તમે એક સારી એવી પ્લેસ પકડીને જઈ શકો છો.
હું બી એજ વિચારી રહ્યો હતો કે વરસાદના કારણે થોડું મોડું જઉ તો વધારે સારું.
એક મારો એક્સપિરિયન્સ કહે છે.
હા.
મારો એક્સપરયન્સ મીનસ કે મને એવું ગમે છે. તમને ખ્યાલ નહી કે કેવું છે. પણ અગર તમે આ સિઝનમાં તમે મહારાષ્ટ્ર બાજુનું ટૂર કરવાનું વિચારોને
હા.
તો બહુ બેટર છે. નાસિક છે, પછી કોલ્હાપુર છે. કોકણ છે એ સાઈડ તમે અગર ફરવાનું ચાલોને, તો બહુ સરસને કેમ કે જે હરિયાલી છે. હમણા જે વરસાદ ના માહોલ પ્રમાણે પછી ત એક પહાડોનું જે હિલ સ્ટેશન ટાઈપ જે તે વસ્તુઓ છે ને જે વસ્તુ જે મતલબ જે કુદરતી કરામત કે ને વસ્તુની
હા એ પણ મેં જોયું ઇન્સ્ટાગ્રામ રીલ હા ઇન્સ્ટાગ્રામ રીલ વગેરેમાં માથેરનજ
પછી ટ્રેકિંગ વગેરે તમને ગમે ને હા. પછી ટ્રેકિંગ વગેરે ગમે ને પણ તમે ફેમિલી સાથે જાઓ છો તો બાકી તમે એકલા જ સજેસ્ટ કરતો પ્લેઝ અહ હરીહર કરીને ફોટ છે એક ત્યા ટ્રેકિંગ ટ્રેક છે બહુ ક્લાસ જગ્યા છે.
હા સાચી વાત છે મેં જોયું છે અરે બઉ થોડું ખતરનાક છે.
એવી રિસ્કી કેવાય એક ટાઈપ વન ટાઈપ. હા નાઈન્ટી નાઈન પરસેન્ટ રિસ્કી વાળું છે.
પણ આવે મજા.
બહ એક વાર તમે ટ્રેક કરી લીધો ઉપર ચડી ગયા પછી તમને એવું લા મારે કસુ જોઈતું નતું બસ આ તો જોઈતું હતું યાર બસ આ તો મળી ગયું બહુ છે એવું.
તમારી વાત પરથી લાગે છે તમે જઈ આવ્યા છો.
ના જઈ તો નહી આવ્યો મારા ઘર થી મને પરમિશન નથી આપી. જવાનો પ્લાનિંગ કરતો હઉ પણ ઘરના લોકો કે હમણાં જેવું નહી સારું પછી મે પછી ઘરના લોકો એક વાર નકારો કર ના કે તયે જઈને રિસ્ક લેવો મે કીધું અમના નહી લેવુ થોડુંક . ટાઈમે રોકાઈ જઈએ પણ શ્યોર આ વર્ષે પ્લાનિંગ કર્યો છે. સપોઝ સપ્ટેમ્બરમાં નઈતર ઓક્ટોબર વરસાદના એન્ડ સુધીમાં એક વખત તો જઈ આવવું છે અગર પોસિબલ રહ્યું ઉપર વાળ બોલાવે તઈ તો એક વખત ટ્રેક કરીને આવીશ.
ના સાચી વાત છે કરવું જોઈએ થોડુંક જો આમવાળું આમ તો એડવેન્ચર થોડું મળે સારું.
એટલે કીક આવે અંદર થી પછી જુસ્સો આઈ જાય હા.
હા ક્યાય ખ્યાલ ને આપણને ક્યારે ખતરો કે ખેલાડી માંથી કોલ આવી જાય તો આપડે થોડા રેડી રેવા જોઈએ એના માટે હા
બીજું તમે એક અહ સપોઝ તે સાઈડ ના જવો હોય ને આપણે તો બી કેરલા બાજુ બી તમે જઈ શકો જેમકે તમે અઠવાડિયાનુ કીધું છે ને તો તમે મહારાષ્ટ્ર માં જ તમે બે ત્રણ દિવસથી વધારે તો બોજ થઈ ગયા. પણ જો તમે કેરલા જાાવ છો ને મારા ફ્રેન્ડ લાસ્ટ ટાઈમ ગયો હતો ને એ સાત થી નવ દિવસ ના ટુરમાં ગયો હતો. તો ત્યાં આગળ જે કેરલામાં જે ફરવાની વસ્તુઓ છે ને જે વસ્તુઓ
હમ-હમ.
એટલે મતલબ એ જે હમનાં જે માહોલ હશે ને તયનો બહુ તમે ગૂગલ પર ફોટા સર્ચ કરજો એના તમે જોજો ખાલી ગૂગલ એનુ એટલું ક્લાસ બનાવે છે ને એ વસ્તુને મતલબ જે કુદરતી કરામતમાં બહુ મસ્ત વસ્તુ
હા મને આમ તો જોવા જાવાની જગ્યામાં જો હું સાચ્ચું કહું તો મને હિસ્ટોરિકલ પ્લેસીસ છે ને થોડા વધારે ગમે છે. પછી ટ્રેકિંગમાં એટલું મને રસ નથી. પણ એક વાર તો કરવું જ છે જેમ કે પેરાગ્લાઈડિંગ છે બંનજી જમ્પ અ ટ્રેકિંગમાં મોસ્ટલી એવી થોડીક અહ એક્ટિવિટી કરવાનું મને મન થાય છે. પણ અગર ફેમિલી સાથે જાઉં છું તો થોડું હિસ્ટોરિકલ પ્લેસીસ છે ગ્રીનરી છે. અ માઉન્ટેન્સ વગેરે વ્યુસ જે છે લેક્સ છે એવા જાઉ તો થોડું વધારે સારું ર કેમ કે થોડું ફેમિલી સાથે એક સાથે કેમ કે અગર ટ્રેકિંગ વગેરેમાં ગયા તો ફેમિલીમાંથી એવું જરૂરી નથી કે બધા ટ્રેકિંગ કરવાના છે. હા પેરાગલાઈડીંગ છે. બંજી જંપ કેમ કે કીડસ વગેને જે હોય એમને તો એલાઉડ તો હોતું નહી એ અમારા વગર એકલા બેસી ના શકે એટલે થોડું મતલબ એમના માટે. બાકી મને પેલ્લેથી જો મને અંદર રસપ્રદ હું છું પેલામાં હિસ્ટોરિકલ જે હોય છે. સાહિત્ય, પુરાનો જેમ કે અ તાજમહેલ આગ્રા આગ્રા કિલ્લા પછી ફતેહપુર સિકરી છે. આમેર કિલ્લા છે. તો એવી જગ્યાએ મને જવાનું બહુ ગમે છે. એટલે હું એ વિચારી રહ્યો હતો કે હું ઉદયપુર છે, જયપુર છે, આગ્રા છે, ફતેહપુર સિકરી છે. તે બાજુનો એક ટ્રીપ મારી શકું હું
ઉદયપુર, જયપુર સય શકો છો. પણ તમારે તય સાત આઠ દિવસમાં પ્લાન છે ને એ તમારે પછી એ હિસાબે તમે સાઈડ કરો કે, જ્યાં ફરવાનું અ ફેમિલી છે. તો એમાં તો ઓછા નય કે પી ખાયને હોટલમાં પડી દેવાના છે. તમે આપડે
ઉદયપુર, બે દિવસ જયપુર, બે દિવસ અ વ્ ચિત્રા, બે દિવસ આગ્રા
એવીતા તમે કરી શકો છો.
હા કેમ કે, મેં તો એ રીતે જ પ્લાન સેટ કરેલો પછી તો હવે જોઈએ છીએ. હમણાં વાતાવરણ શું ક્યે છે? બાકી વિચાર તો મારો એજ છે કે, મારે નીકળી જવું છે પણ મો મેં બધી તૈયારી કરી લીધેલી હતી. ખાલી મારે ટિકિટ બુકિંગને એ બધું બાકી હતું, એ ઓન ધ સ્પોટ એતો હું તત્ કાલમાં બી કરાવી શકતો હતો, પણ જે હમણાં વાતાવરણનું આયું છેર્ આ જે આગાહી આપી છે. તો એનાં માટે થોડોક સંકોચાવ છું કે, એકલાં જઈએ તો બી થોડું રિસ્ક જેમાં ફેમિલીને આટલું જોખમમાં નાખવું સારું એવું નથી એટલે થોડોક હું પાછો હટી ગ્યો છું, કે હવે થોડા ટાઈમ માટે એમને અ.. પ્લાનને થોડું અઅ રાખી મૂકીએ પછી આગળ જોઈશું ને વિચારીશું કે જવું છે નહી જવું
બરાબર છે. હવે તમે માનો નય હમણાં લાસ્ટમાં બે બે વીક પહેલા જે વરસાદ પડ્યો ને તો ત્યારે પેલું મુંબઈનો ખબર હ કલ્યાણવાલો રસ્તો બંધ થઈ જતો. ત્યારે હું મુંબઈ અ કર્ણાટક જવા નીકળ્યો હતો. મારે એક કામથી તો ઘરેથી હું નીકળી ગ્યો ત્યારે બધું ઓકે જ હતું. અને મેં સુરત ક્રોસ કર્યું, તય આગળ થી મને ખબર પડી કે ટ્રેને એનો રસ્તો બદલીને પુને ફરીને જશે હવે પછી મને ખ્યાલ આવ્યો કે હું પુને ફરીને તો જવાય એવું જવાશે તો યા જ એમાં ટાઈમ બી વધારે જશે. અને અમને રિસ્ક છે અગર જતાં તો જતાર્યા. પણ આવતા ફસાઈ ગ્યો તો શું થશે? પછી તમને માનું નહી મેં અ સુરત જેવું ક્રોસ કર્યું ને પછી મેં કીધું કે પહેલું સ્ટેશન જે આવશે ને તય હું ઉતરી દઈશ. માનો નહી એ દિવસે નસીબ બટલું ખરાબ હતું. મિનિમમ સાળી ત્રણસો કિલોમીટર ગાડી ઉભી જ નય રહી કશ્શે સાડી ત્રણસો કિલોમીટર પછી સ્ટેશન આયું નાનું કંઈ વરનામ, મકઈ ક‌ંઈ હારું જ નામ હતું. વરમાંના કે એવું કઈ નામ હતું તો ત્યાં આગળ ઉતર્યો તો તો ત્યાં આગળ ઉતરી ગયા પછી ત્યાંથી લોકલમાં સુરત આવ્યા સુરત થી પછી પેલું શું કેવાય કઈ સારું જ નામ હતું સુરત પહેલા કઈ સ્ટેશન આવે છે ઉધના ઉધના કરીને
સુરતનું જ આવે છે આમાં ઉધના
ઉધના સ્ટેશન ત્યાં આગળ ઉતર્યા પછી ઉધનાથી બીજી ટ્રેન પકડી પાંચ વાગ્યા ની પછી ઘરે પોચતા પોચતા દસ વાગી ગયા સવારના
ઓહો હો થોડું રિસ્કી થઈ ગયું એડવેન્ચર થઈ ગયું તમારા માટે
બહુ વધારે એડવેન્ચર થઈ ગયું પછી એ એ ટ્રીપમા
તમારું પણ થોડું રિસ્કી થઈ ગયેલું
અને એના પછી મેં સેમ ટ્રીપ જે ટ્રીપ પૂરું કરવાનું હતું કામ એ અમે નેક્સ્ટ મતલબ એક વીક પછી ગયો ત્યારે મતલબ સ્મુધલી જઈને આવતો રહ્યો હતો. મુંબઈ વાળા રસ્તે રહીને પછી
મતલબ થોડું વાતાવરણને જોઈને બી જે બી આપડે કંઈક વિચારી રહ્યા હોય પ્લાનિંગ કરી રહ્યા હોય બહાર જવાના કે તો એ થોડું હા હા વાતાવરણ નું બી ધ્યાનમાં રાખવું જોઈએ તબિયત નું બી ધ્યાનમાં રાખવું જોઈએ તો એ રીતે આપણે સેટ કરીએ તો થોડું સારું રહે તો આપડે ગયા પછી આપણી સાથે મતલબ કોઈ પેલું પ્રોબ્લમ વગેરે ના થાય. તો એ છે ફ્રેન્ડશિપ ફેમિલી છે બધા એને મતલબ મશવરો કરવો જોઈએ કે જેમની સલાહ લેવી જોઈએ જે વધારે બાર ફરતા હોય છે કે મોસ્ટ એટલે એમના બિઝનેસના કારણે આવતા જતા હોય છે. તો એમને તેમનો રૂટ વગેરે ખ્યાલ હોય કે ભાઈ વરસાદ વધારે હશે તો આ રૂટની ટ્રેનો વધારે પડતી બંધ હોય છે. આ રસ્તામાં પાણી ભરાઈ જવાના ચાન્સીસ હોય છે એટલે કે એ રસ્તા બંધ હોય છે તો એમને બી થોડું નોલેજ હોય તો એમને બી પૂછવું જરૂરી છે. તો ખ્યાલ આવી જાય ને ન્યૂઝ ને એવું જોવું તો વધારે સારું કેમ કે એમાં થોડુંક બધું બતાવી દે છે પછી વેધરે એપ્લિકેશન જે ફોરકાસ્ટ વગેરે જે આવે છે કે વરસાદ ક્યાં કેટલો પડ્યો છે? એનું નોલેજ હોય તો આપડે જઈ શકે બાકી અ હિમાચલ મનાલી બાજુ બી આપણે જોઈએ છીએ તો પેલી સ્લાઈડ લેન્ડ સ્લાઈડ જે કહીએ છીએ કે બરફ ના પહાડ આખા ધસરી જાય છે.
હમ્મ.
તો એ બાજુ જવામાં બી પ્લાનિંગ મતલબ કહેવાની તો એક જ વાત છે કે ગમે ત્યાં પણ જાવ તમે થોડું સાવચેતીથી જવું વિચારીને જવું
મતલબ થોડું પ્રી પ્લાન હોવું જોઈએ અગર વેધરનું કે નોલેજ થોડું હોય તો બેટર રહે એ વસ્તુ એટલા માટે
ઠીક છે તો હમણાં તો હું વિચારું છું. કે મારુ અ થોડું સ્ટોપ કરી દઉં વાતાવરણ જઈ પછી જોઈએ છીએ.
બરાબર છે થોડું વિચાર કરીને પ્લાન કરજો પાછો હા શ્યોર કરજો.
કે મેં મારો તો વિચાર હતો જે કે અહિયાં જવાનો બાકી હજુ બી ચેન્જીસ અગર કઈ હશે કરવાના તો એવું લાગે તો આપડે પાછા મળીશું.
સવાર શર્ટ છે ને કઈ વાધો નથી.
કે ચાલો મઢિયા.
ઓકે, ઓકે તમે બી ધ્યાન રાખજો થોડું.
ચાલો ચાલો આવશો મળીએ.